હલો
આવે કેવાજ
હા, તારે કટ નહી. કરવાનુ તો જાણવું આપડે દસ
મારામા, તો કી જ કરે ચાંદીમાં અમને મારા અમમા, ફોન જ કરતી જાય આગર ચાની મે એમનો પછી, બે ત્રણ વાર કોલ આવેલા હતા પણ એની રીતના જ કટ થઈ, જાય. મારામા તો
એવુ કે
હા
અચ્છા, તો એમાં કટ ઓફ કે ટાઈપના છે.
હેલો!
હલો!
હા હ કે?
તો એટલે તું વન થર્ટી એટ કટ ઓફ હટગે વન થર્ટી ફાઈવ જેટલા વેટે તે એ વન થર્ટી ફાઇવ કટ ઓફ એટલે?
એટલે આપડે જે ત્રણસો માકનુ પેપર હોય, કે નહી એમ પછી એકસો, પાંત્રીસી માર્ક આવેલા હોય. કે એસને એકસો પાંત્રીસ સુધીમા એકસો પાત્રીસ છત્રીસ, આવેલા ને તો તે પાસિંગ કેવાય એમ
અચ્છા એટલે એકસો પાંત્રીસ થી, નીચે નઈ આવવા જોઈએ એલે
હા, પણ એ તો દર વખતે કટ ઓફ કેટલો આવે તેના પર ડિપેન્ડ કરે એમ
હા, તં સમજી ગયા હ, સમજી ગયા સમજીયા ડરોસીના અલગ અલગ આવે છે.
હા, કેમ કે ત્યારે કાજલ, કાજલ ના એકસો ને ચૌદ આવેલા હતા તેને બી કઈ એકસો ચૌદ એકસો પંદર આવે એટલે એને બી ક દા દસ, કે એવા માર્ દસ પંદર માર્ક જેવા ઘટતા હતા, એમ તો કઈ કેતી હતી. એ એમ
નવાો ન
મતટલ, અમ કટ ઓફ પર ચાલે એમ કે કેટલું મેરિટ આવેલુ થાય નથી, ની પર એમ મતલબમાં બધા થી હોય છે. એસટી વાળા ની હોય એમ
એ તમે હમ, જ ગ આપડે તો બધા તું બેસ્ટમે ને
હ
હે
હા, એસીમાં જ
તો એટલે આપણને ફાયદો
હમ, મેં હણા જીસર્ટ નું ભહેર્યું છે. હ જોઈ
બીજી, તો કોઈ એક્ઝામ અત્યારે કઈ આવવાની રે
હવે, તો આપડી કોલેજની તો કોઈ જ નહી એમ તો
નઈ બીજી કઈ વાત ગવર્મેન્ટ ને એવું છુ.
અ તલાટીના, જુનયર તલાટી કામ મંત્રીને જુનિયર ક્યા, કરતા
તે ક્યારે ચાલ થ હ
એ હજુ વાર છે. કદાચ આ મહિના, કદાચ તાળ દીધે એ લોકો વેકેન્સી એમ
હ, મને કેહે, કે તને આઈડિયા આવે તો
હારૂ કેવા
હા ને નેવય હ ખરા તું પેલું કંડક્ટર વાળું પૂછી આવેલી કે
હા મેં પૂછવા ગયેલી હતી પણ વેટિંગમાં બી ફૂલ છે એમ કીધેલ હતું બે વાર મે વલસાડ તેના માટે તો પછી પૂયછું કે કેય કે કે અમને છવીસ તારીખ સુધીની પરીક્ષા આપલી છે તો પછી થી જે ક્લાસ ચાલશે જણવામાં એ આપડે ફોન કરી એ લોકો રિસીવ બી ની કરે એમ કે મારે બહ મોટું કામ હોય એટલે ફોન રિસીવ નહી કરો એમ
રિસીવ નહીં કરો તો પછી હું નામ રાખેલો તમા હેલ્પલાઈન નંબર તમારે રાખવાનો જ ની હે નંબર કે
હ એમ એ બલ રૂલ્સ બદલાઈ ગયા ને કે તમે એક્ઝામ પાસ કરીને પછી જયારે ડોક્યુમેન્ટ વેરિફ આવે ને ત્યાં સુધીમાં તમે એ કરી હકો એમ કે
અચ્છા એવું કઈ છે. અચ્છા ચાલ હશે અરે એમાં એવો સીન થઈ ગયા એક દિવસ માટેથી જવાયુની ને દિવસે મે એમજ વિચાર કર્યે કે ચાલ મર બાર વાગે મારે જવાનું જ છે એ બાજુ તો મેં પોસ્ટતી આવું તારે ભાઈ પણ મારા થી પછી શું કે આર્યન સેમાં હ
હા ત્યાં જ હતું અંદર એમાં તો પાછું કેવું ખબર કે જે પેલા બે બે ત્રણ દિવસ માં ગેલા, ને તે લોકો ને લઈ લીધેલા પછી, એ લોકો લીધેલા જ નહી હતા
હા, હા, હા હા, હા ઓકે તો પછી મારે મમીને એડમિટ ગયા, ને તો પછી મારા બે ત્રણ દાળામા જ નીકળી ગયા, પછી કેમ ચાલ પતી ગયો આવે મેં કીધું એટલે, પછી મારી મમ્મી ને કેવું ખે હા, એટલે હારુ છે. વિકનેસ જેવું લાગે પણ ઠીક છે તો ખેચ નેવું આવે ને તો પછી ગભરાય જાય અમુક વાર તો પછી મા મા મારે લઈ જવા પડે પછી પપ્પા ભી સંડે જતા હતા મેં કીધું ચાલ પપ્પા ને ફોન કર પછી એડમિટ કરી દ એમ કે પેલા લોકો તો કે પછી કરી દીધી એડમિટ મમ્મીને એડમિટ કરે એટલે પહિ ત કઈ જ ટાઈમ ની મલે બધાને પહીં તો ટોટલી બધુ આપડે કરવાનું એટલે
મેમ કે કે ફોર્મ ને એવું ભરે તો સાયબરમાંથી ભરે કે પછી જાતે ફોનમાંથી ભરે
શું
આપડે એમ ફોર્મ ભરે એક્ઝામ ન કોઈ બી તો સાયબરમાં ભરવા જાય
લેપટોપ કાતા સાયબર એ માટે કોઈ બી એક
મારે એક ક છે ને પેલું ઉકાડવાનું હતું કોલ લેટર એમ તો મારો પા પાસવર્ડ જ નહી લાગે બધું પૂરી લાખું તો બી પાસવર્ડ જ
એ તો તું એ કા ભરેલું તુંયે
મેં અહિયાં અહહ આટલે જ અમારે અહીંયે છે ને કે ની ત્યાં ભરેલું હતું એમ
તા જ જજે ને અને તેને કજે છે કે ચેન્જ કરી આપે આ યુ જી સી નેટમાં કેવું હતું કે મને તે આપણે પાસવર્ડ મારીએે ને એ લોકો આપેલો હોય ને એ પાસવર્ડ જ ની લાગે તે પાસવર્ડ ને આપણે ફોરગેટ પાસવર્ડ કરવો પડે ને પાસવર્ડ ચેન્જ કરવા પડે
હા
એ વાળા સીન થતા છે આમાં એટલે મેં જયારે મારું એવું થયું કોલ હા મેં કોલ લેટર ના હારુ તને કેમ મેં ને જયશ્રી બેવે ફોર્મ ભરેલા તો એ લોકો કીધેલું કે બર્થ ડેટ બકા તો આપણું મારું નામ હશે અને મારું બર્થ યર હશે ને કા તો પછી સેકન્ડ નંબર પાહે બીજો પાસવોર્ડ જોઈએ તો પછી એ પેલું જે સાઈબર નું નામ ને એનું આ બે હજાર છવ્વીસ તો મેં મારી જોયું બે ચાર મતલબ ત્રણેક વાર ટ્રાય માર્યું પછી હવે એવું બતાવી ગયુ કે તમૅ વધારે ટ્રાય મારે તો બ્લોક થઈ જાય એમ કરીને મેં ગભરાઈ ગઈ આના પહેલા જયશ્રીનું બી એવું જ થયેલું તે લે તો પછીને બલો ત્યાં ગીને સાઈબર માં જ ગેલી કે મે ત્યાં ભરેલું ગે ને અમે એટલે પછી ત્યાં ગીને પછી ખોલાવું તો નહી ખોઈ લો એ લોકો પછી રિસેટ પાસવર્ડ એ લોકો પાસે હતું તે બધું
હા
એ પછી એને ચેન્જ કરીને મારા હારે ભી એવું થયું. તો ખુરું ખુરું પછી, મેં ભી ગય‌ સારું કે એટલે પેલાથી ખબર પડી ગઈ હતી કે પેલું કોલ તો ડાઉનલોડ હતો ને ટાઈમ પાસે નથી એવું પછી ગઈ તો પછી બે ત્રણ વાર થયું જ નહી પછી પેલી છોકરીને કીધું ને તો બીજી પોરી હતી ને તેને કીધું કે એમાંણે રીસેટ મારવા પડશે એ નામથી મતલબ પાસવર્ડ ચેન્જ કરી રાખવા પડશે એમ તોર તારો ખુલે નહી ને તો તું છે ને ત્યાં જ જા ને તારા પાસવર્ડ ચેન્જ કરાવી નાખ
કો કરવા પડે એ કેમ કે મેં ટ્રાય કરી ને તો હવે એ લોકો એમ લાગે કે પાસવર્ડ તો બર્થ ડે એમ તો બર્થ ડે મા તો લાગે જ નહી એમ
એ બર્થ ડેટ નની હોય કદાચ તારું નામ હોય, નામનો પેલો અક્ષર કેપિટલ હોય, પછી ધે બર્થ નું યર હશે એવું કઈ છે
તો તો ખબર નહી એમ એ પાછું કે ખબર પાસવર્ડ નહી આપેલો ખાલી રજીિસ્ટ્રેશન નંબર જ આપેલો એમ
ની પાચ પાસવર્ડ ભી આપે એટલે એ લોકો મારેલો હોય આપડે કહેવો પડે
હા તો પેલા હા એટલે હવે પેલા ભાઇ પણ મારેલો હો તો એને પૂછવા પડે
હા એટલે છે બધા બધા સાહેબોના પોતપોતાના પાસવર્ડ હોય એટલે ગમે તેમ નઇ મરાય જે સાયબર હોય તે સાયબર વાળાને પૂછવા ને તમારો પેલું હું છે તો મને કદી જ કેવાનું કોલલેેટર ડાઉનલોડ કરી. તું પ્રિન્ટ તો રાવવાની જ હે
હા
ઘાટ કરાવી લાવજે મેં પણ જેવું જ કરી લગ આજ કોલેજ ડાઉનલોડ ન થયો તો પછી ત્યાં ગઈ તો પછી પાસવર્ડનુ એવુ પછી પેલી રીસેટ મારી્યું ને બધું કર્યું
હા મારે પણ એવું જ કરવું પડે
જ્યા કરાવયુ ત્યા જ જાજે
હા
હા ના
હા ચાલ
હારું હારું ચાલ દવ ગયા તો ફોન કરી થકે.
હા
હરે હરે